આવે છે અવાજ? હા, આવે છે તમારો.
હા, તો આજે આપડે બોલો, સેના વિશે વાત કરીએ આપડે?
હા. તમને કોલ કરતો તો, ત્યારે બી મને એક બે વખત એવોજ મેસેજ આયો. સેમ ટુ સેમ તમારો જે આવ્યો ને એવો, પણ પછી ત્રીજી ટ્રાયે લાગી ગયો.
એટલે મારે આજે શું થાય છે ખબર આજે મારે બીજા બે એક બીજી વાર પેલાઆયો સાંજે અને બપોરે બે વાર ટ્રાય કર્યું તું મેં. તો એમાં પણ એવું થતું. એક વાર હું કોલ ઉપર વાત કર તોનેએટલે પછી બીજો કોલ નહોતો થતો. મારે એ જ નંબર ઉપરથી નંબર ઉપર ખબર નહી કેમ? એવું થતું તું અને પાછું ક્યારેક ક્યારેક
કોઈ કીસ્યું.
સર્વર છે એવો મેસેજ ન‌ઈ થતો સવારે તો, સવારે કોલ જ નથી.
હા, હમણાં પણ હમણાં પણ લગભગએજ મેસેજ આવ્યો. સર્વર મતલબ મેન્ટેનન્સમાં હોય કે સર્વર ડાઉન હોય એ ટાઈપનું એટલે બે ત્રણ વખત મેં ટ્રાય કરી. પછી ત્રીજી ચોથી વખતે હું વેઇટ કરતો તોને અચાનક લાગી ગયો એટલે ત્યારે થઈ ગયું એમ.
એટલે તમારે તો કદાચ સરવરની હશે મારે સરવરની હેરનથી મારામાં એવું આવતું. કે તમે જે પર્સનલ કોલ કરો છો? તે હાલમાં ઉપલબ્ધ નથી. અવેલેબલ નથી. કે એમ.
તો બીઝી બતાવતું હશે?
હા.
હ, હ, હ
તો જણાવો આજે આપણે સેના વિશે વાત કરીએ. કો
આજે તમે કઈક કયો? રેલવે વિશે ટ્રેન વિશે. તમે ટ્રેનમાં મુસાફરી કરો છો.
મારે તો ટ્રેનમાં મુસાફરી કરવાની થતી નથી બઉ. હા, પણ મુ તો હમણાં જ હવે પહેલી વાર જ તમારે ત્યાં આવીએ વખતે ટ્રેનમાં બેઠા ન‌ઇતોઆજ સુધી ટ્રેનમાં હું બેઠો જ નથી કદી. કારણ કે હવે ઘરે ગાડી હોય. ઘરે ગાડી હોય એટલે પછી જ્યાં પણ જવાનું થાયને, ત્યાં ગાડી લઈને જતા. હું જન‌મ્યોને તેયારની અમારી જોડે ગાડી છે. એટલે પછી જેયાપણ જવાનું થયું છે ને, અમારે ત્યાં ગાડીમાં જ જ‌ઈએછે. એટલે એના કારણે ટ્રેનમાં કે બસમાં પણ હું હમણાં જુઓને કે ઊંઝા ગેયાને એ વખતે બેઠ જોતો મે તો લોકલ બસમાં પણ નથી બેઠો. ખાલી લકઝરીમાં બેઠો છું. ત્રણ ચાર વાર બાકી લોકલ બસમાં પણ બેસવાનું નથી થીયુમારે તો બોલો
બરાબર બરાબર. અમારે તો ઘણી વખત ટ્રેનની મુસાફરી અમને તો ગમે છે. એટલે ઘણી વખત કરી છે. પણ અમે બી લગભગ છે ને, આજથી ત્રણ ચાર વરસ પહેલાં અમે પણ એટલા બધાં ટ્રેનમાં નતાં બેઠા. જયારે ગામ જવાનું થાય, ત્યારે દાદા જોડે ટ્રેનમાં બેસીએ. બાકી તો ગાડી ઉપર જ. પછી એક બે વખત છે તે અમારા દાદા એ અમને કીધું? કેએએક બે વખત જાતે એકલા ક્યાંક જાવને તો, તમને ખબર પડે કે કઈ રીતેઅમે પણ મુસાફરી કરતાં એકલા અનેક‌ઈ રીતે મતલબ ખબર પડે, કે તમને મતલબ દુનિયા કેવી છે. તો એ રીતે પછી જે અમે ફર્સ્ટ ટાઈમ માં હું અને મારા અંકલના છોકરા જે છે, અમે ફસ્ટ ટાઈમ. અ અમદાવાદ એકલા ગયા હતા. અમદાવાદ જયારે તમે સાંભળ્યું હશે પેલું, સ્વામી મહારાજ નું અ મોટું કંઈક ભવ્ય અપેલું હતું. પ્રોગ્રામહતો ત્યારે જતે, ટાઈમ ગુજરાત ટુરિઝમની કોન્ક્લેવ હતી અમે ટુરિઝમ. માં મતલબ છું, એટલે તો ત્યાં ફર્સ્ટ ટાઈમ અમારો પ્રોગ્રામ હતો, ને અમે બંને એકલા ગયા તાઅમને કશું ખબર નહિ ફર્સ્ટ. ફાસ્ટ ટાઈમ એટલે બીક લાગે કે ભાઈ ત્યાં જઈને, ક્યાં રેવાનું શું કરશું કંઈ રીતે મતલબ જશું આવશું કોઈ જગ્યા, જોયેલી ના હોય એટલે આ ડર લાગે ત્યારે શું છે, કે થઈ ગયું હવે ત્યાંથી બધાંને પૂછી પૂછી, પૂછીને નીકળી ગયા હવારે લગભગ ચાર કે પાંચ વાગે અમારી ટ્રેન અમદાવાદ પહોંચી, ત્યાંથી સવારે કશુંના મળે રીક્ષા મળે તે, પણ મોધા એટલે બે- ત્રણ જણા ને પૂછ્યું એમાં એક જણો સસ્તો મળ્યો. એને પૂછ્યું તો એને રૂમનું અમને સજેશન આપ્યું, તો અમે કીધું ચાલો એક વખત જોઈ લઈએ. રૂમ જોયા જોવા ગયા તો એકદમ ખરાબ અને બેકાર હતા, પછી અમે, અમે કીધું કેઆ હવે એક જ દિવસ રેવાનું છે, તો રૂમની જરૂર નથી એમ. કરીને ત્યાંથી ચાલતા નીકળી ગયા, અને બસ પકડી લોકલ ત્યાંની અમદાવાદની એમ, ટી, એસ. કરીને કેવાય છે,
હા
એ પકડીને પછી, જ્યાં પ્રોગ્રામ હતો ને ત્યાં અમે લોકોને પૂછ્યું કે કઈ જગ્યાએથી કેવી રીતે, તે જવાશે તો એમ કરીને ત્યાં પહોંચી ગયા સમયસર,
હ
અને રાતે જયારે નીકળવાનો, ટાઈમ આવ્યોને ત્યારે અમારી ટ્રેનની ટિકિટ બુક ન હતી, પણ અમારો મતલબ જોડે એકમની. મિત્ર પણ હતો કઝિન હતો, તેને કીધું કે કશું વાંધો નહી આપણે ટિકિટ જનરલ લઈ ને એમાં બેસી જશું. તો રીતે એકજસ્ટ કર્યું અને જનરલ, ડબ્બામાં તમે કોઈ વખત બેસશોને, એનો પણ એક વખત એક્સપિરિયન્સ મતલબ ખાલી એક્સપિરિયન્સ એ બેસવા, એવું તો હોય નેહ તને, નાનો મસ્તો ત્યાંથી તમે કોઈક સિટી સુધી ન એક્સચેન્જ, લેજો જનરલ ડબ્બાનો‌. શું તમને એમ થશે કે લોકો કઈ રીતે મતલબ લાઈફ કાઢે છે, એમ
હા અને મેં એમાં તો એવું પણ સાંભળ્યું છે, કે જનરલ ડબ્બામાં તો તમે ટિકિટ ક્યાંક. ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા પણ નથી આવતો,
હા એ ટીકીટ ચેકર, જનરલ ડબ્બામાં કોઈ દિવસના આવે પણ એમાં શું છે, તો જયારે તમે સ્ટેશન ઉપર ઉતરોને, ત્યાં તમારું નસીબ કે કોઈ ટિકિટ, ચેક કરી પકડાઈ જાય કે તમે ટ્રેન પરથી ઉતર્યા એટલે, તમારી પાસે એ ટ્રેનનું મતલબ મુસાફરીને ટિકિટ માંગે, એટલે એ રીતે માંગી શકે બાકી જનરલ ડબ્બામાં જનરલી કોઈ, એસી નથી આવતા કારણ કે શું છે, કે ત્યાંનું વાતાવરણ. હવે અમે જયારે અહિયાંથી અ. આવ્યા નવસારી થી અમારે ચડવાનું હતું. તો પેલા અમે જે ટ્રેનની ટિકિટ લીધી હતી ને તે સુપર ફાસ્ટ હતી. ખાસ નહીં હતી તો અમને. અ અહિયાં સ્ટેશન ઉપર ઉભા રહેયા અમારી ટ્રેન આવી તોઅમે જે ડબ્બા. સામે ઉભેલા હતા જે ડબ્બામાં અમારે બેસવાનું હતું તેમાં. લોકો મતલબ ના કરે અંદરથી તો અમે તો ગભરાઈ ગયા કે ભાઈ આપણે ટિકિટ લીધેલી છે ને એમ જ પૈસા જતા રશે ને આ લોકો. ડોર ઓપન નથી કરતા બેસીએ કઈ રીતે.
તો અમને તો ખ્યાલ નતો આ વસ્તુ નોપછી કજીને કીધું. એટલે કે કોઈ ટેન્શન ના લો પાછળ બીજી આવે છે. આજે સુપરફાસ્ટ તમારી બીજી ટ્રેનમાં પણ ચાલે ત્યારે અમને. થોડું હળવાશ થયું કે હ ભાઈ. હા એવું છે બીજી ટ્રેનમાં પણ એને તમારી ટિકિટ. ચાલે એમ જનરલ ડબ્બામાં ખાલી કન્ફર્મ ટિકિટ બીજામાં ના ચાલે.
હા એટલે તમારે જો પેલામાં શું કેવાય. કન્ફર્મ ના હોય તાત્કાલ એટલે એ ટિકિટ તમે ગમે ત્યાં યુઝ કરી શકો એમ.
હા એટલે તમને રિઝર્વ અનરિઝર્વ ટિકિટ કેવાય એને.
એટલે એ રૂટ ઉપર ગમે તે ટ્રેનમાં આપણેે એ ટિકિટ નો યુઝ કરી શકીએ એવી.
હા એ રીતે એ રીતે એ ટિકિટ નો તમે યુઝ કરીશું અમોને. અત્યારે એ વસ્તુ નો ખ્યાલ ના‌હોય.
હા અમારા સાથે પણ એક એવી જ ઘટના થઈ હતી અમે. તે નવસારી ગયા બરોબર. અને નવસારી થી પાછા ફરતા હોય ને તો અમારા ડબ્બા ની સામે જ અમે જે ટેકન લખેલું જ આવે છે. હવે બોર્ડ ઉપર તો ત્યાં ઉભા રહ્યા હતા અને પછી. ટ્રેન આવી તે ટ્રેન આવીને તો અમે ફટાફટ ચડી ગયા કારણ કે ટાઈમ હતો નહી સ્ટેશન ઉપર ઊભો રહેવાનો ટ્રેનનો તે પછી અમે ચડી ગયા. ચડી ગયા ને પછી અંદર સીટ ગોતતા તા તે ત્યાં અમને ટિકિટ ટીટી મળે તો કે આ ટ્રેન. તો બીજી છે કોઈ ચેન કોઈ ખેંચીતી એના કારણે ઉભી રાખી તી આવી રીતે. ખોટી ટ્રેનમાં ચડી ગયા હતા પછી વળી રાહ જોઈ. અને પછી અમારી ટ્રેન આવી કારણ કે શું હતું કે અમારી જે ટ્રેન હતી ને એ છ મિનિટ ટ્રેનનો જે ટાઈમ હતો એની જગ્યાએ એ જ. એગીઅમારા ટ્રેન ની જગ્યાએ તો અમને. ઓમતો હવે આપડે ઓનલાઈન એટલું બધું પેલા અપડેટ થતું નતું તરત જ. અ તેના કારણે આપણને ખબર પણ ના પડે જો. ડીલે બતાવતા હોય ને પણ ટ્રેન ઓન ટાઈમ ઉપર હોય કાંઈ નક્કી નથી હોતું આમાં. અહીંયાથી વેબસાાઈટ ઉપર તો એટલે પછી કઈને.
એટલે જ એ વાત હાચી છે કે. હવે અમુક આમાં શું છે આપડે ક્યારેક ક્યારેક બેસતા હોઈએ ને એટલે આપણને ખબર ના હોય. હવે જે રેગ્યુલર જતા હોય ને એને ખબરહોય હવે તો અમને તો તત્કાલ ટિકિટ મતલબ. કંઈ રીતે લેવાની શું હતું તે પણ. ખબર ન હતી એક વખત હું ત્યાં આવ્યો હતો તો બે ત્રણ દિવસ. મારે લેટ થઈ ગ્યો હતો અહીંયા આવવાનું કારણ કે ટિકિટ જ નથી મળતી. પછી ત્યાં નજીકનું સ્ટેશન છે ને તે ત્યાંથી પછી લીધી કેમ કે. હવે બધા સ્ટેશનને અમુક કોટા આપ પેલા હોય કે આ સ્ટેશન માંથી જેટલી તત્કાલ ટિકિટ નીકળે એમ તો એ રીતે અમે ત્યાં હવે ગામડાનું સ્ટેશન છે ને ત્યાં કોઈ લાઈન ન હોય હવે એજ ટિકિટ જો તત્કાલમાં મારે અમારા શહેરની ટેશનમાં લેવી હોય ને તો બોવજ તકલીફ પડી જાય કારણ કે અયાં તો લાઈન જ એટલી બધી જ્યાં સુધી ટ્રેનની ટિકિટ લઉં ત્યાં સુધી ફૂલ થઈ જાય એટલે એ મેં જોયું કે ત્યાં શું છે કે ત્યાં મતલબ પબ્લિક ન હોય એટલે ઘણું સારું કે મારી ટિકિટ નો નંબર પણ લઈ ને જલ્દી થઈ ગયું કામ બીજી વખત હવે ક્યારેક એવું ઈમરજન્સીમાં ટિકિટ લેવાની હશે કેવી મતલબ જરૂર પડશે તો હું ત્યારે તમને કોલ કરીશ તો તમે લઈ આપજો
હા ચોક્કસ તમે ખાલી કોલ કર દેવાનો કે ત મે કઈ જગ્યાની ટિકિટ જોવે છે અમે બુક કરાઇને ટિકિટ તમને સ સેન્ડ કરી દેશું ઓનલાઈન બરોબર બાકી આમાં મેં એવું પન સાંભળ્યું છે કે જો તમે તેકન સ્ટેશન ઉપર જઈને ટીકી ઇલો ને તો તમે જો એક થી વધારે ટિકિટ મતલબ કે બે કે તણ લો ને તો તમને લાઈનમાં સીટ નંબર મળે અને પછી જો તમે આવી રીતે ઓનલાઈન કરાવો તો જે ઓનલાઈન કરાવ્યું તું ને અમે તો એમાં એવું કેવું થયેલું કે અમારે બે સીટ તો જોડે જ આવી પણ એક સીટ અલગ આવી બરોબર અને અલગ અલગ પછી અમારે બેસવુ પડે એવું હતું અમે પછી અંદર વાત કરી લીધી એટલે પછી જે એકજ જોડે બેસી ગયા તા પછી તો સેટ કરીને બાકી આવી જ આયું તું તો હવે જે તમે કીધું કે પેલા કેતા તા કોલમાં કે અપડેટ થઈ ગઈ છે જે નવું શું કેવાય વેબસાાઈટ આવી ગઈ છે તો એનામાં પછી આવું તે થાતા થાય છે કે પછી એમાં લાઈનમાં જ મળે છે ટિકિટ તમે ત્રણ ટિકિટ બુક કરે તો ત્રણ લાઈનમાં જ મળે એવું છે.
ના એવું નથી આનામાં શું છે અવે વેબસાાઈટ ચેન્જ થઈ જાય અવે આમાં છે ને આઈઆરસી સી ટી સીનો અલ્ગોરિધમ કામ કરે છે. તો હવે એની સિસ્ટમ એવી છે ને કે તમે ટ્રેનની ટી કિટ બુક કરવાનું તો હવે અમુક વખત હવે એ લોકો ત્યાંનો એનું અલ્ગોરિધમ એવું છે ને કે બધા ક્રાઈટેરિયા ચેક કરે હવે તમે બે મેલ અતા મેલ તો ગમે ત્યાં બેસી શકે હ તો એ લોકો શું છે કે આઈએસસીટીસી ની વેબસાઇટ હે ને સિંગલ લેડી હોય ને સિંગલ ફિમેલ તો એને ટી કિટ બુક કરતા હોય ને એટલે જ અંદર તમને ઓપ્શન પૂછે દર વખતે ટિકિટ બુક કરાવો ત્યારે તો જયારે બી તમે ટિકિટ બુક કરો ને ત્યારે એ ઓપ્શન નાખો એટલે એ સિંગલ લેડી હોય ને તો એને પેલા પ્રાયોરિટી આપીને એડજસ કરે કે એને કોઈ જાતની આજુબાજુ મતલબ તકલીફ ન પડે કે
આજુબાજુમાં લેડી આવે એવી રીતે એમ
હા એવી રીતે એ લોકો એડજસ્ટ કરે અને મેલ ને એ લોકો ગમે તે રીતે ગમે ત્યાં એડજસ્ટ કરે કે તમે ઓફલાઈન લઈશો તો અ ત્યાં સ્ટેશન પર જઈને લેશો ને તો બસ જનરલી એ લોકો બાજુ બાજુમાં આપે છે. પન જો ઓનલાઈન લેશો ને તો એનો ઓલ્ગોરિધમ ફૂલ વર્ક કરે એનામાં. એટલે એનામાં શું છે કે જનરલી પાંચ છ જણા હોવ ને તમે તો એ લાઈ માં આપશે પણ બે ત્રણ બે જણા હોય ને તો તમને અ લગભગ જનરલી અલગ અલગ અ-અમુક વખત આપે છે. ને જો કપલ હોય હવે અમે અમે બે જણા એ ક વખત આવ્યા હતા. તો કપલ હોય ને તો કપલને ઓલવેઇઝ સાઈડ સાઈડમાં આપે.
એવું હોય એમ
હા એનું અલ્ગોરિધમ જ એ રીતે સેટ કરેલું છે.
અને જે તમે કીધુંને કે આખી ફેમિલી હોય તો એમાં પણ એવું હતું કે અમારા સામે જે વ્યક્ તિ આવ્યાતા ને એમને જ અ આખી ફેમિલી એક અલગ ડબ્બામાં હતી ને એક ટિકિટ આ ડબ્બામાં હ તી એવું હતું. બોલો. તો એમને શું કરવાનું? અને પાછું વચ્ચે બધી એ વચ્ચે બધું પાછું એ એ સીવાળા ડબ્બા હોયને તો વચ્ચે એ સીવાળા ડબ્બા અને વચ્ચે પાછા જનરલ આવતા હતા. મતલબ તે એમાં હતી એવ